હેલો હલો હલો હે, સુ કરો અમિતભાઈ?
ક કઈ ની સુ આ યા
એવું છે, સુ બાકીન સારું ને?
હા હો અમારે સારું છ. હું હાલે તમારે?
કાઈ ની બસ જો હવે રૂમે બેઠા છે. કોલેજ તોમે બેઠા છે. તમારે શું ચાલે?
હમ્મ, તમારે, બસ મારે એ કોલેજ ચાલુ જ છે.
હ એજ, કઈ ક્યાં કોલેજ કરો તમે?
હું અહીયા જુનાગઢ છે સી એલ કોલેજમાં ફાર્મસી કરું સુ.
એમ છે એમ છે, ફાર્મસી માં શું આપડે એક સેમ તો પૂરુ થઈ ગ્યું હેસેન?
હા એક સેમ પૂરું થઈ ગ્યું, સેકેન્ડ સેમ ચાલુ છે હમણાં એક્ઝામ આવશે.
હ હ, શું પેલા સેમમાં
હા મારે છે ત્રણ માં કે ટી આવી છે, તમારે? તમારે શું બ કોલેજ ચાલુ છે, હું કરો છો તમે?
હા મારે કોલેજ સલુ છે બી એસ સી બાઉદીનમાં.
ઓ બાઉદીનમાં જ છે તો તો જુનાગઢમાં જ છે એમને?
હા હા જુનાગઢ ના જ છે, બાહુદીરની.
તમારે તો પૂરું થઈ ગ્યું ને ર સેકન્ડ સેમને બધું પૂરું થઈ ગ્યું?
સેમ પૂરા થઈ ગ્યા સે, હવે ત્રીજું સેમ શરું થયું હમણાં થોડાક દિવસ પેલા.
હા એવું છે, કઈ સાઈડ રહ્યો છો તમે?
અમે કાઢવામાં.
કાળવામારોમ, હું આમ અમ મધુરમ બાજુ રહું છું. મારા કાકા ના ઘરે. એવું રજા હોય તો મળે આપડે એક દી?
તો રજા હોય ત્યા એક દી આવો મીરનાર જાયે ફરવા વરસાદ બરસાદ આવે પછી.
હા એની જ વાટ જોવું, કે ગીરના વરસાદ આવે પછી જાયે ચડવા.
હા અત્યારે તો ગરમી પાછી બહુ પડે છે રૂમમાં રેહવા થી એવી તો ગરમી છે હ હમ્મ હમ્મ. શું જમવાનું ને સારું હોય કે તમે લોકો હોસ્ટેલમાં
ના ના હું મારા કાકા ના ઘરે છે ને એટલે આપડે હારું છે.
હ, એટલે જમવાનું કરનન ઘરનો, એટલે વાંધો ની એટલો. અમારે શ્યામ ભોજ હોસ્ટેલ છે અ કાળવામાં આવેલી છ, સરદાર પટેલ ભવનમાં. અયા પ પી સ્તાલીસો રૂપિયા.
એવું છે, જમવાનું ને સારું આવે?
હા જમવાનું હોય ક્યારેક ક્યારેક તો સારું હોય ને ક્યારેક આમ મોલું હોય ને હવે ઘર જેવુ જ થાય ની પછી?
હા એવું તો ના થાય ઘર જેવું તો.
હા હા.
હા હા.
શું બાકીન બીજી બધી સારું ઘરના?
હા બધા સારું જ છે, તમારે?
કઈ નઈ જો બસ આ કરનાર બધાયેન સારું જ છે.
હા હા હા.
શું ખેતીમાં શું ચાલે, હું વાયુ?
ખેતીમાં તો આંબા અત્યારે છે, બીજું કઈ વાઇવું નથી.
એવું છે તમાર કેટલી જમીન છેતી એવું છે તમારા ગામમાં જ ન આખા
હા મારા ગમ બાત
એવું છે એવું છે
તમારે બાર મુૂક્યા તને પૂરું કરીલ
બાર હું મે વીપી ઝાલાનું પૂરું કર્યું હતું ને પટી ચાલા ખંડેરી તમારે
હું બ એમ બારડ માં હતો તાુશ્ય
હા હા ત્યાં હું ભણવાનું છે
ભણ આમું સારું હતું
હા
કેટલા હતા બારમામાં
બારમાં મારા તં સેઠ હતા
હા મારે પા સાઠ જ હતા નીટની એક્ઝામ લીધી હતી કે
ના ના નીટની એક્ઝામ તો કઈ નથી દીધી
હમ હા એવું છે
ગુચકેટની દીધી તી
હા
સારું કેવાય તમને પાછ ગુસ્કેલમાં મારે પચાકા જતા બહ વધારે નતા
હા
તમારે કેટલા તા મેં નાસ્ હા હા એમ સ ટ સારા તેના લી ફાર્માસી મળી જાય છેને
હા
હમ
બલ્યુ એસમાંવ મારે છે ને વરષની ખાલી પંદર હજાર હસ્ ભરવી પડે નકર તો ના મેળ્યું હો જ તો તો પચાસ હજાર ભર્યું
શું બીજું તો સારું ને કોલેજમાં કેવું ત્યાં કેવું પણ્યો
ના નોર્મલ છે એટલી બઉ સારી કોલેજ તો નથી પણ હાલે ગવર્મેન્ટમાં છે એટલે હાલે હવે
હા હા એવું છે
હા હા તમારે બાઉ દિન શું કઈ
ભાવ તેમાં તો બસ સારું જ છે ભણવાનું તો સારું જ છે બધ પ્રોફેસર ને સારું જ છેધી ફેકલ્ટી એું સારું પછી કેમેસ્ટ્રીમાંમ કેમેસ્ટ્રીમાં સારું છે પાછું ફિઝિક્સમાં એ સારું છે બોટ બોટ ની માની બધી ઓ જેમાં બઉ સ્ટાફ ઓલો છે સ્ટક એમાં બ ન ચાલે
શ્યામ હ શ્યામ બોઈઝ વસ્તી મા એક મારો ભય બંધાઈ રહી છે ડીએમ બારડ વાળો જ છે
હા હા
હ ઓલો પી કે એમમાં ભણે એનું નામ બળાઈ પ્રતીક છે
હા હા પ્રતિક બરા હા એ મારે બાજુ ને રૂમ માં રહીશ
હા એવું છે એ પીકેએમમાં કોલેજ કરે છે એ મારે યારે જ હતો બાઉદી હલા
ડીએમ બારડમાં
એવું છે એને કેટલા ટકારી
એને એટલા જ છે લગભગ કે
હા એવું અયા પ્રઇવેટમાં લીધું એમને અીમ હા હા
બાઉદીનમાંય ઘણા મારા દોસ્તારું છે. મારા ગામ ન એ છે કેવલ જાઝાખોતરા કરીને
હા એને પાસું એક વર્ષ હા એક વર્ષ ડ્રોપ કરીને પછી એડમિશન લીધું હા
ફોરેસ્ટમાં લેવું તું કોને પપ્પા એ ના લેવા દીધું
હા એવ છે.
એ કે મારે ફોરેસ્ટ થી મહેનત કરું તો એ કે તો પછી હા પછી છેલ્લે કઈ છું નહ પછી બીએસસી કરવું પડું
એવું છે બીસ આપને સારું છે કેટીક બેટીક ના ને સારું એમ
હા એમ તો હોશિયાર છે એના પપ્પા એ ઓલામાં એડમિશન લેવા દીધું ને એટલે
હા એવું છે, ન્યા તમારે બે બાર વાળા ને જાતા પણ વોળા કાર્તિક પ્રગ્ઞેશ, ને જતીન હ હ ઇને એને કેટી તો છે, પઈ એ કેવાય કેવાય તો નહી પછી
હા એ વાત હાચી, આમ એવું જ છે એને
હા
છો હા છોકરી બાબતમાં ય થોડોક વધારે છે.
હા હા એ બધી એમ ગોમ છે આ
હા
ઇને ઇને ખબર કેટલા ટકા આવાતાઇ
એમને મને કઈ ખબર નથી એના
એવું છે હ આવો પ તો પછી એક
હા એક દી રજા હશે ને તયે, હું તમને ફોન કરીશ દાતાારને, ગિરનાર ને જાશુ.
હા દાતાર, હા વરસાદ આવે પછી જસુ દાતા ગીરનાર શંકર ને બધી રખડી આવશું એક બે દિવસ
હા વરસાદ આવે તો જાશું
હા અત્યાર તો બઉ ગરમી છે અત્યારે તો ન જય બહ બફારો છે.
હા એવું હોય તો આ શનિવાર છે આપણે ચા પીવા રાતે આવશે.
હા તો તમે આ બાજુ આવો તો ફોન કરજો આપે જશું રાત્ર ચા બા પીશું
હા
હા
શું કે બાકી?
કાઈ નઈ બસ જો અતાર તો રૂમશે બસ
આજે કોલેજ ચાલુ હતી‌ તમારી
હાજે કોલેજ તો ચાલુ હતી બે કલાક હોય અમારે લેક્ચર
હા
હુ હુ
બે કલાક જ હો પ્રેક્ટિકલ નો હોય
ના પ્રેક્ટિકલ હમણાં નથી, આ થોડાક દિવસ પછી બધી એફઆઈ વાર આવી જાય ને પછી શરૂ થશે પ્રેક્ટિકલને બધું
કયા કયા સબ્જેક્ટ આવે તમારે‌?
મેજર કેમિસ્ટ્રી ફિઝિકસ છે, એમબસીમાં બોટની છે.
હ મા શું શું હવે
એમાં અમારે અત્યારે તો માઇનોર ન હોય ત્રીમમાં તસમ નીકળી જાય.
એવું છે.
અત્યારે તો કેમિસ્ટ્રી ને બોટની હોય એમાં બોટનીમાં બધી વનસ્પતિઓ ન આવે કેમેસ્ટ્રીમાં બધી કેમિકલ નું ને હોય.
કેટલાક વિષય આવે છે કે ત્રીજા સેમ
અમારે વિષય કુલ ત્રીજા સેમમાં પાંચ જ આવે ત્રણે એક ઈંગ્લિશ આવે, એક એશિયા આવે એશિયા આવે હું કેમેસ્ટ્રી ને બોટની
હા. હા.
અ કેમેસ્ટ્રી ના આપડે બે પેપર ભરવાના હોય, એક માઇનર નું મેઝર વનને, મેઝર ટુ
હા એવું છે.
હા. હા. તમારે શું તમારે કેવી રીતના?
મારે અત્યારે સેકન્ડ સેમમાં તો ત્રણ સબ્જેક્ટ જ આવે. એક તો એચએઆપી આપડા શરીર વિશે આખું પછી એક ઓર્ગેનિક કેમેસ્ટ્રી એમાં તો બધું કેમસ્ટ કેમિકલ શું ને એવું બધું આવે.
હા. હા એમાં તો એવું જોયું
ફાર્માચ્યુટિક્સ એન્જિનિયરિંગ એમાં આપણેે દવા બનાવાની ને લોસન ને એવું બધી વસ્તુ બનાવવાવામાં આવે હ સેકન્ડ સેમમાં તો ત્રણ જ વિષય આવે, પેલા સેમમાં હતા ચાર વિષય. એક એનાલિસ આવ, પેલા સેમમાં હતો આ બીજા સેમ માં નથી આ વખતે
એવું છે. આ વખતે શું પછી આ વખતે એઝામ દેવાની તમારે
હા આ વખતે બીજા છે મારે દકી ને એક પાછા પેલા સેમ વાળા હઈ દે
હા હા એવ છે
બે વાર છે સાંજ હા નીકળી જાય તો સારું
હા નીકળી જાય કઈ વાંધો નહી આવે એટલે બધું
હા.
વાંવાનું એટલે આપડે લાયબ્રેરી જાય એટલે નીકળી જાય વાંધો ના આવે
એઈ કરવું જ પડશે નગર પછી બાપા થોડી નાખશે મારી મારીને
હા એ તો કરનાર તો જવાબ દેવો પડે
હા.
હા તો ચાલો વાંધો ને તો આપડે રાતે મળીએે પાસે તો ચા પીવા ત
હા વાંધો નહી આજ રાતે મળ્યા ચા પીવા આવજો હું ફોન કરીશ તમને.
એ સારું લ હ છે.